હા.
હા બોલો બોલો.
કેમ છો મજામાં?
હા હા મજામાં.
હો મેં તો ખાલી જ ફોન કર્યો હતો. તો કેમ કે હવે આખો દિવસ આ છીએ ને એટલું થાકી જવાય છે ને.
હા એ તો છે ભાગદોડ ના લીધે.
હા. નવરોજ નથી પડતું આખો દિવસ એટલું બધું કામ હોય છે. સવારે આમ જવું બપોરે આમ જવું ટાઈમ જ નથી મળતો પોતાના માટે.
હ એજ ને આખો દિવસ કામ કરી કરીને થાકી જવાય છે.
એ જ ને. તો આપણે એવું થાય કે આ બધું છોડીને કશેક જતા રહીએ થોડાક દિવસ માટે મસ્ત. પણ એવું થઈ જ નહી શકતું એ બસ શક્ય જ નથી એતો.
હા એજ ને. હાકી જવાય અને શ્વાસ લેવાનો પણ ટાઈમ નહીં મળતો.
ના ના સાચી વાત છે પણ મારી. તો વિચાર એવો છે ને કે ગમે તેમ કરીને દઈશ આપડણે ગમે તેટલા થાકીએ ને. પણ થોડોક પોતાના માટે ટાઈમ કાઢવો જોઈએ.
હા એ તો વાત સાચી છે તમારી.
હા તમે શું કરો છો આવી રીતે પોતાના માટે ટાઈમ કાઢવા માટે.
હું તો. પ્રકૃતિને જોઉં છું સવારે ચા પીતા પીતા આમ બાર બધે. બહાર ઓટલા પર જ બેસી જાઉં છું અને પક્ષીઓને બધાને જતા જાઉં છું. એમનો અવાજને બધું તો થોડું શાંત લાગે છે ધ્યાન કરું છું.
ના ના વાતો તો તમારી બહુ સાચી છે મ મને. પણ આ બધું કરવું જ છે પણ માંથી સવારે વહેલું ઉઠાતું જ નથી કેમ કે રાત્રે એટલા થાકીી ગયા હોય. છે ને આપણેે.
હા એ તો છે પણ પોતાના માટે થોડો ટાઈમ કાઢી લઈએ એમ બીજું કંઈ નહીં.
હા એ તો છે જ. એ તો છે જ પણ કામને લીધે એટલા ઉજાગરા થઈ જાય છે ને રાત્રે આખું શરીર દુઃખે એક તો. ઉપરથી આપડે તો કામ ધે મગજમાં એટલું ટેન્શન હોય ને
હા એ તો છે પણ શું. કરીએ હવે આમ એવું થાય કે આ બધું છોડીને ક્યાંક. પ્રકૃતિના ખોળામાં કંઈક જતા રહીએ પણ એવું શક્ય નથી.
એજ આપડી માથે જવાબદારીઓ હોય લોકો હોય આપડી પાછળ એટલે પછી. કેમ નુ જવાય.
હા એજ ને આ બધું એકદમ.
હા.
હમ.
માંડ એક રવિવારની રજા મળતી હોય એમાં પણ તોય ક કંઈક નું કઈક કામ તો આવી જ જાય.
હા એજ ને કંટાળી જવાય છે.
હ ના ના સાચી વાત છે સાચી વાત. રોજ સવાર ઉઠીને રોબોટ ની જેમ જ આપડે તો ચાલુ હોય એ. એલે ટાઈમ જ ના મળે.
એ જ હમે એઉ થા હ કે.
હા બોલો બોલો.
આમ એવું થાય કે ગામડામાં જઈને. મસ્ત શાંતિથી ગામડાનું જીવન જીવીએ. પછી પાછળના લોકોનું શું એમનું બી જોવું પડે ને.
એ જ ને આપણી પાછા કેટલા બધા લોકો છે પણ ગામડાની જિંદગી બહુ જ સારી એકદમ શાંતિ વાળી.
હા એજ ને કઈ જ ભાગ દોડ નહી કઈ જ નહી. પોતાની રીથી રહેવાનું.
હા. એમની લાઈફમાં ટેન્શન તો છે જ પણ તો બી આમ એક શાંતિ છે માનસિક બધાને.
હા ટેન્શન તો છે જ કે પૈસા કમાવા ને બધું. પણ તો બી એ લોકો આમ પ્રકૃતિના ખોડામાં રહે એટલે. આમ થોડું બધું. કુદરતને નિહાળે એટલે એમ થોડું સારું લાગે.
ના ના સાચી વાત છે સાચી વાત છે મને પણ આજે થોડોક ટાઈમ મળે એટલે. મને થયું લાય એ વાત કરું નીધો તો આપડી જોડે ટાઈમ જ નહીં હોતો.
હા એજ ને ના કહીને કરી દેવાનો કોલ જે થોડું સારું લાગે આપણને
એજ ને કેમકે સવાર સાત વાગ્યાના જતા રહીએ તો છેક રાત્રે પાછા આવીએ આપડે રાતે પાછા આવીને ઘરનું કામ તો હોય જ આપડે
હા એજ ને પછી આવી રીતે વાત કરીએ તો પછી સુવીએ ક્યારે
એજ ને એજ એટલે તો એમ બી આપડી પાસે ટાઈમ જ ના હોય ને
હા એજ ને મારી જોડ હોય તો તમાર જોડ ના હોય તમાર જોર હોય તમાર જોર ના હોય માર જોડ ના આવે એવું થાય.
હા એજ ને કોઈની માટે હોતું જ નહી પછી કોક વાર એવું થાય કે અમુક લોકોને મળી બહુ દિવસ થઈ ગયા હોય તો જઈએ પણ કેમ ના જઈએ એજ લોકો ફ્રી ના હોય તો પછી
હા એજ ને આમ ગમે તે એટલું આપણે કોઈને કહીએ પણ પછી એમના બી કામ હોય તો આપણે ફોર્સ તો ના કરી શકીએ.
એજ એજ સાચી વાત છે તો કેમ કે એમ કોઈનું કામ કેમ અટકે કેમ કે આપણું જ કામ અટકતું હોય તો આપણને ના ગમે તો પછી બીજાનું કામ અટ કે તેમને કેમ ગમે
હા એજ ને અને અત્યારનું જીવાના જેવું થઈ ગયું છે. કે આમ થોડું વધારે પડતું જ કામમાં રસ રચીલું રહેવું પડે ને તો પછી નોકરીને કંઈ અ એ નથી.
સાચી વાત છે ના ના સાચી વાત છે તમારી પણ એવું થાય કેટલે આવો ને થોડોક દિવસ રજા પાડી નઈ જઈએ ને તો મૂડ એટલો ફ્રેશ થઈ જાય છે ને
હ એજ ને પણ પછી બહુ રજા બી ના પડાય. એક તો પછી બધા નોકરીમાં બધ કચકચ કરે.
હા બરાબર છે બરાબર છે આજના સમય પણ આપણે કેવું સિટીમાં રહીએ ને એટલે આવું રહેવાનું જ પ્રોબ્લેમ તો
હ એજ ને અને જ્યારથી ફોન આવ્યા ત્યારથી આમ થોડું વધારે બધું થઈ ગયું છે એમ.
હા લોકો નવરા બેઠા ફોન જ જોવે છે.
હા એજને.
એટલે તો રહેેવાનું રીલસ જ જોત તા હોય ઇન્સ્ટાગ્રામ છે સ્નેપચેટ છે વોટસઅપ છે.
હા એજ ને. આમ થોડું ફ્રેન્ડો જોડે વાતો કરીએ તો આમ થોડું સારું બી લાગે. પણ બધા એવું માનતા જ નથી એમાં બધા નવરા પડે એટલે ફોન જોવે.
એ જ ને જોકે ફોનમાં એક બાબત સારી છે કે શીખવા ઘણું બધું મળે છે.
હા પણ હવે બધા એ શીખેવું જરૂરી બી નથી ને.
એજ એ બધા તો સારું ના જ શીખેને અડધા લોકો ખરાબ સીખે તો અડધા લોકો સારું શીખે.
હા બધા ખોટો ફાયદો પણ ઉઠાવે છે.
સાચી વાત છે સાચી વાત છે કેવું તમારે આજે નોકરી માંથી સમય મળે મળી ગયો તમને.
હા એટલે આજે થોડું વહેલાં છૂટી ગઈ હતી એટલે મેં કીધું વાત કરીએ.
એજ ને આજે અમારે બી એવું જ થયું કામ થોડુંક લોડ ઓછો હતો તો એટલું સારું લાગે છે ને આજે વહેલા છૂટી બહુ દિવસે અમે લોકો વેલા છૂટ્યા.
હા એમને. પણ આપણા એ નોકરી વાળા એ લોકોને બી સમજવું જોઈએ. કે અમે બી માણસ છીએ.
હા, એટલે થોડું કોકરીયસ ચાલે, પેલા છોડે તો ભી એમ.
હા, એજ ને, અઠવાડિયામાં એક દિવસ પહેલા છોડ દેતા હોય તો ચાલે.
હા, પણ નથી સમજતા, એજ પ્રોબ્લેમ છે ને.
હા, એને.
એક તો આજકાલ એમ મોંઘવારી કેટલી વધી ગઈ છે, એટલે આપડે જો કામ રહેેવા દઈએ તોય આપણે તો. છુટકો જ નહીં, કામ કર્યા વગર.
હમ, એજ, ના ના. આપણે રજા લેવાય અને નોકરી કરીએ તો પછી થાકી જવાય છે.
એજ એતો બધું રેવાનું જ છે.
હું તો એવું જ માનું છું કે આ બધામથી પોતાના માટે થોડો ટાઈમ કાઢવો પડે.
હા, તો જ મગજ આપડું ફ્રેશ છે, નહીં તો પછી એ બધું ગુસ્સામાં નીકળે બહાર.
હા, એન. આમ થોડું, હા હ. આમ થોડું ફ્રી થઈએ તો. ફોન વાપર્યા કરતાં આમ થોડું બહાર બધું જોઈએ તો વધારે મજા આવે.
હા, લોકોથી આમ દૂર. આમ એકલા બેઠા હોય ને, તો એટલું મગજ શાંત થઈ જાય ને, કંઈને એને આપણે થોડાક ગીતો સાંભળીએ. સારા, સારા.
હા, એને.
તો બધું માઈન્ડ ફ્રેશ લાગે, થોડુંક આપણને.
હા, હું થોડું આ બધી. કચ્ કચ્છ થી થોડા આમ દૂર જઈએ એવું થાય કે. હમ, પહાડો પર મસ્ત જતા રહીએ.
હા, પહાડોની તો અલગ જ, પહાડોની દુનિયા જ અલગ છે.
પણ હવે ત્યાં પોસિબલ નથી, તમે જાઓ તો બી. અ અઠવાડિયા માટે, પંદર દિવસ માટે જ, પછી તો પાછું આવવું જ પડે.
હા, એજ, નહીં તહીં રેવાતું હોય ને, તો તો લોકો બધા તહીં ત્યાં જ રહે.
હા, એજ, નહીં, મારા જે એવા તો ત્યાં જ રે.
હા, નાના, સાચી વાત છે તમારી તો, અહિયાં પાછું ઝરણા ઝરણા હોય. અલગ અલગ આમ એકદમ શાંત વાતાવરણ હોય, પક્ષીઓનો અવાજ, એટલે આમ સારું લાગે, સ્વર્ગ જેવી ફીલિંગ આઈ જાય.
હ, વાત તો સાચી જ તમારી.
એ જ ને, બોલો બોલો બીજું.
બ શીખાય નહીં, મેં વિચાર્યું. કે હવે પ્લાન બની, આપણે આમ આવી રીતે કંઈક જવાનું. બહુ ક, આ બધી કચકચ થી દૂર.
ના, ના, સાચી વાત છે, જોઈએ હવે શનિ-રવિ ની રજા એક વાર જો મળી જતી હોય ને. તો તો જવાય જ, ભલે કશેક નજીક. માં જઈએ પણ જવાય એમ.
હા. અને આમ થોડું શાંતિ બી લાગે.
હા, ફેમિલી ફેમિલી સાથે જઈએ ને, તો મજા આવે એમને પણ, આપણને પણ.
હા, એને. કઈ નહીં, તમે એક વાર વિચાર કરજો. આવી એકલા બેસીને.
નાખ પોતા ચજૂપ લન મારી ઈચ્છા છે જ ઘણા ટાઈમથી. પણ આપણને ટાઈમ ના હોય ને એટલે વાતો ના થાય એમ.
હા એજ ને.
એટલે તહેવા કરીશું આપડે હવે કશે તો જઈ. તો સાાયદ થોડુંક માઈન્ડ ફ્રેશ થાય કઈક સારું લાગે.
હા એને કઈ નહી. ચલો હવે સુઈ જઈએ આપડે કાલે હ.
ચલો.
હ હ આવ જો બાય,
હ.